જય શ્રી કૃષ્ણ, શું કરો?
જય શ્રી કૃષ્ણ કઈ નઈ જો ભૂખ લાયગી છે શું ખાવું વિચાર કરું છું બનાવવાનું કઈક મસ્ત ન સારું એવું
અચ્છા મને ભૂખ લાગી છે આજે દાર તો અત્યારે ચટપડું ખાવાનું વિચાર છે.
હા મને પણ એવું જ મન થાય પણ શું કરું કઈ છે જ નહી ઘરે ખાવાનું ને.
તો શું કરવું છે બહાર જમી આવું છે?
બાર જમવા અત્યારે જાવ અત્યારે બહારનું ફૂડ કેવું ખરાબ આવે ખબર અહે ને તને?
તો ઘરે તો અત્યારે બવ પરંતુ ચટપટું ના મજા આવે ને અત્યારે
હા અત્યારે તો ઘરે કો બનાવે નઇ બનાવા ના દે.
ગયેલા બાર?
વઘારેલા ભાત વઘારેલા ભાત ખાવા છ તારે એઇ?
બનાવતી હોય તો ખાવ ને.
હ
મસ્ત ઓલા મેગી મસાલો નાખીને
હમ્મ મને તો આળસ આવે.
તો દાઢ ભાત બનાવી નાખો.
દાળ ભાત નથ ભાવતા દાળ તો મને ભાવતી જ નથી ખબર બધા ને ભાવ મને કેમ નય.
તો શાકભાત બનાવી નાખ.
સાક ભાત ભી નહી ભાવતા. મને આવું કઈ નથ ખાવું મને આમ ફાસ ફૂડ ખાવુ હે.
ફાસ્ટ ફૂડમાં તો ઘરે અત્યારે તો શું બનાવીશ તું હ.
વઘારેલો અત્યારે તો શું બનાવાય કે
સેડવિચ, બ્રેડ બ્રેડ વાળું, બ્રેડ વાળું ઓછું બને છે. અત્યારે તો ફાસટ ફૂડ માં
હા, એ વાત તો તારી હાચી, પણ મારી ઘરે મેમ્બર જોયા તે કેટલા
તો પછી કચોડી, સમોસા, મોમોસ
અલા કચોડી ની આવડતી મને વળાવતા, સમોસા આવડે. મોમોજ એ આવડે.
સમોસા બને, એમજ કચોડી બને. થોડોક મસાલો અંદર થી અલગ આવે અને સેપ ઉપરનો
હોવે.
હા કચોડી મા અંદર ઓલું બધું નાખવાનું હોય, જેમ કે ઓલું ચવાણું છે. મતલબ ગરમ મસાલો જે હોય ને વધારે
હા હા.
ગરમ ગરમ તીખી વસ્તુઓ
તને આવડે કચોરી બનાવતા?
હા, મમ્મી એ બનાવી થોડુંક ખ્યાલ છે એનો. મેં બનાયું નથી, મારા હાથ થી ક્યારેક.
બરાબર. તને શું બનાવતા આવડે?
મને અ. ફાસ્ટ ફૂડ તો ઓછું આવડે. શાક રોટલા ને એવું બધું આવડે.
હ અ બરાબર. કેવું શું આવડે?
હઅ કેમ બનાવે, એમાં રેસીપી કે ને.
સો પેલા તો કોબી.
હ અ
જી અ કેપ્સિકમ મરચા આવે ને.
હા, હા
કોબી, ગાજર એ મરચા પછી ઈ તળીને અને ઓપ્શન ડુંગળી જો નાખવી હોય તો નખાય બાકી તો અ જરૂર નથી.
હા. ડુંગળી વગર કેમ મજા આવે?
હા એ તો પછી જેને નાખવી હોય ને, બાકી ઓમ અ કોકને આખો દિ જો મોમોજ રાખવા હોય, તો પછી ડુંગળી ના આવે ને ખરાબ થઈ જાય.
હા.
ઓપ્શન માં એમ. તો ઈ ત્રણેય ના કટ કરી ને આમ, ઝીણું ઝીણું કટ કરવાનું પછી, કડાઈ લેવાની તેલ નાખવાનું પછી અ એનો તેલ નાખીને મસાલા નાખવાના અને આ બધું જી છે એ ને એમાં નાખી દેવાનું શેકી લેવાનું.
હા.
પછી થોડુંક આમ બ્રાઉન બ્રાઉન કલર નું થઈ જાયને તો ઉતારી લેવાનું અને એમાં પછી ઉતારી નહીં લેવાનું પેલા તો એમાં ઓલું નાખવાનું સોયા સોસ
હા.
હા સોયા સોસ થોડોક નાખ નાખવાનું અને નાખવું હોય તો ઓલું નાખી શકાય અ જે લીંબુના ફૂલ આવે.
ના યાર ઈ તો આપણા હેલ્થ માટે હારું નો
હા તો વિનેગર નાખી દેવાય.
હમ્મ.
સ્વાદ સારો પકડાય એમ તો પછી બધું હલાવીને પછી મેંદા નો જી લોટ હોય ના એને વણી નાખવાનો હાવ આમ આપણેે કેમ પુરી બનાવી પડે
હા.
સાઈઝ નું બનાવવાનું અને એમાં જી ઓલું બધું આપણે જી બનાયું હોય ઈ. બધુ એમાં નાખી દેવાનું.
બરાબર પછી?
પછી અહ પેક કર દેવાનું હવે ઈ તો તારે શીખવું પડે કે ઈ કેમ ઓલું થાય એમ.
હા ના ના આપણે ઓલું આપણે ઓલું પેલું મોદક મોદક કેમ બનાવે એવી રીતના સેબ આપ
હા એવી રીતના સેપ આપી તો પણ હાલેને. પણ એમાં મૂલ નસિક તો ઘણા બધા અલગ છે એમ.
પાપે તોયા. હાલે એ તો આપણી આપણને મજા આવે એવા આપવાના હોય. હો એમાં તો હાલે.
હા અને પછ છી તને જી જેવા ભાવતા હોય એવા તને સ્ટીમ ભાવતા હોય તો સ્ટીમ મોમોઝ એને બાફી નાખવાના ઓલું જે આપણેે અહ ઢોકળિયો આવે એને ઢોકળીયું કહે એમાં બાફી નાખવાના. ઓલું બધું પાણી વાણી ભરીને. પાણી વાણી ભ રીને ઓલું બધી નાખે ઉપર પછી એના ઉપર રાખી દયે.
હા હવે
સ્ટીમ મોમોઝ ને આ ફ્રાઇડ મોમોઝ તળી નાખવાના.
હા.
મોમોઝ તૈયાર ચટની તો ચટણી કેમ બનતી?
ચટણી તો મને આવડે બનાવતા.
મેં હમણાં નવી ચટણી શીખી કહું?
કેમ બોલતો
જે બધું તેલ હોય કઢાઈમાં પેલા તેલ લેવાનું પછી એમાં લસણ નાખવાનું અને જીરું ને એવું બધું નાખી ને હ હિ રાખવાણી અને પછી ટમેટા હોય ને એનામ મતલબ એમાં રાખી દેવાના પછી ઓલું ઉપરથી ઓલું બંધ કરી દેવાનું પછીની છાલુતર નાખવાની
હમ
અને ચટણી ને એું બધું નાખવાનું મસાલા વગેરે વગેરે મીઠ નમક છે પછી ખાંડ છે.
હમ.
એવું બધું નાખવાનું અને ઉપ ઉપરથી છાનતરે જે પછી બધનેમ. આપણેે કેમ પઉભાજીમાં આમ ચુંંદ નાખીએ
હા.
મશીને હા એ એમાં નાખીને એ બધું મિક્ચરમાં પીસી નાખવાનું.
બરાબર પછી.
ખ બરા .
હમ.
બરાબર ટ્રાય કરવી જોએ મારે.
હા અને બીન ચટણી કો દિવાની એ બણ ઓપસમા તારે ખાવી હોય તો બોલ ને.
જો આપડે ઓલે મરચી હોય ને તીખી મરચી મોરે મરચ મરજીી જે વિી રીતે તમને તથી તિતસ કે એવું ભાવે એની ઉપર ડિપેન્ડ. અને એ મરચી અને બે મરચી લેવાની બરાબર અને આદુ આદુ હોય ને આ દુની કટકી લેવાની નાની. બે લસણ લેવાના અને અ થોડીક કોથમીર લેવાની થોડીક મતલબ વધારે એ બધા કરતા વધારે કોથમીર જ લેવાની અને બધાને મિક્સરમાં નાખીને ઓલું કરવાનું બધું મિક્સર પછી અ એમાં એ બધું થઈ જાય ને પછી એમાં પાછું થોડુંક પાણી એડ કરવાનું પછી ઓલી સેવ આવે પેલી ખબર? ખાવાની જાડી શેવ આપડે શેવ ટમેટા નું શાક કરે તો શેવ. કઈ આવે પેલી?
હા એ બેની જગ્યાએ આપડણે ગાંઠિયા પણ નાખી શકીએ ને?
હા હા ગાંઠિયા પણ હા અને એ સેવ અને એને એને સેવમાં નાખવાની પછી અડધું લીંબુ નાખવાનું મતલબ અડધો લીંબુનો રસ નાખવાનોમાં નમક નાખવાનો ધાણાજીીરું પાવડર નાખી એને પાછું મિક્સર કરવાનું ને પછી આપણે ટેસ્ટ કર લેવાનું નમક બરાબર હે કે નઇ એટલે બહુ સરસ ચટણી બને એની.
અચ્છા એટલે ઈ ધનિયા પુદીનાની ચટણી થાય ને? જે બધા કે
પુદી ના નહી ખાલી ધનીયા.
તો પુદીના ની કઈ રીતે બને એની રેસીપી કયો.
એનો કઈ મને આઈડિયા નથી હો ફુદીનાની મેં કોઈ દિવસ બનાવી છે નથી.
અચ્છા મને જરા કે જે ને તું શું આવું બનાવ જો હું તો હું કઈ બનાવતી છું નહી.
હા ઈવાત તારી સાચિ. હું બનાવીશને તો તને કહીશ.
હા કે છે. યા વગર
હા પી લ તો તારા શું માલ રોટલા હા મે થોડાક દિવસ પેલા જ શીખા પછી મે પુરણ પૂરણ હોય ખબર છે
હા
હા મે પણ શીખું બનાવતા
પુરનપોલી કેવી હોય
મરાઠી ડીશ નહી ખાતી ત દિવસ હા હોય મને તે ડડીશ ફેમસ હ પૂરણ પોડિ
એ વીટ હોય ક
હોય મતલબ રોટલી હોય ને એમાં પુરાણ ભરેલું હોય તું હું તને કોક દિવસ હું તને કોક દિવસ ખોડ્યા વિશારની
તે હજી સુધી મને મોદક પણ ન ખવડાવ્યા
અરે બેન ખાઈ લીધા હે તે ખબર હે ને એક દિવસ ગણપતિમાં આઇવિ તિ તું તું આવતી નથી કરે તો તને કેમ ખોડાવું
ઈ મુદક તો ઈ મુદ ઓલા હતા ક્યાં તો કે આપણે જીવોયને આજ મોતી ચૂર ના લઢવા
હમ
હાઈ ઈ મોદક નહી એલે થોડી ના મોદક કેહેવાય
એ ઈ ક્યાં મોદક હતા. અરે પણ મે મે અમે બનાયવા હતા ત્યારે તે દિવસે મે તને કીધું તું, તો તું આયવી નઈ મારી ઘરે, તો હું તને કેમ ખવડાવું કાય.
તો કાઈક રિઝન હોઈસ ને બાકી તો હું આવું જ.
હા, એ વાત તારી સાચી. રીઝન વિશે તો હવે મને ભી યાદ નથી. રીઝન તારું
હા અ મારે બાર જવાનો વિચાર છે અત્યારે તો
શી ઈછા અવે ત્યારે બાર અત્યારે
હ અ, પછી ક્યારે જાય. ઈ છે અ દવાખાને જાવું છે, મજા આવતી રે મને
હા સારું ચાલ તો આપડે હા, પછી વાત કરયે અંદરની.
હા
હા બસ
બાય